હલો.
શું કરો છો તમે?
બસ કામ કરી હ હ પછી ગરમ ગરમ આવશે રોટલી ઉતરીશ. તમે શું કરો છો?
બરાબર બસ જો હું પણ ઘરના કામકાજ કરીને ફ્રી પડી તો કીધું લાવો હવે તમને ફોન કરુ ને થોડી ઘણી વાતચીત કરું શું બનાવ્યું છો તમે ભાઈ હવે આજે શું છે રસોઈ?
રસો મારા હસબન્ડ ને છે ને આજે ઓલી શું કેવાય સેવ નું શાક ખાવાનું મન શું છે તો કધું કે આજે ઘરે છે તો કિધું બનાવી દઈશશું સસરા પણ નથી આવશે એટલે મેં કીધું બનાવી દઈશ ગરમા ગરમ રોટલી કે પરોઠા જે ખાવુંય ત તો ચાલો થોડી વાતો જીતો કરીએ બાકી તો જમવાવામાં શું તમને ભાવે તમે કયો જોઈ
જમવાની વાત કરી તો જમવાવામાં તો મને તો છે ને બધુ જ ભાવે પણ તો જે હોય તે ચાલી જાય એવું નહી કે તીખવું જોઈએ તળેલવું જોઈએ તેલ દેખાવવું જોઈએ આપડે બસ ભૂખ લાગે ત્યારે ખાવા જોઈએ મારું તો એના જેવું ખાત અને રસોઈ ની વાત કરી છે તો આજે તો ચલો તમારે દહી ભીંડી ખાવી હોય તો આવો મેં બનાવી છે તંજરિયાની ભાજી બનાવી છે ને ભાત છે અને આમ એમ કહ તમને કે આપડે ખાવા પીવાવામાં તો શું અત્યારે તો વરસાદ ના લીધે એમ ખાવા પીવાનું આમ ઠીક ઠાક આવે સાા કઈ કઈ એવા બહ ખાસ આવતા નથી એમ તુરિયા ને ગવારને બહુ પાછું મોંઘુ પણ કેટલું છે બે ત્રણ દિવસ પેલા હું ગઈથી શાકભાજી લેવા તો ચાલીસ નું અઢીસો પચાસ નું અઢીસો એટલું બધું મોંઘુ શાક થઈ ગયું વરસાદના લીધે ભલે આવ્યો વરસાદ બે દિવસ પણ આમ બધું મોંઘુ મોંઘુ થઈ ગયું તમારે ત્યાં કેવું છે પરિસ્થિતિ
અમારે તો અહીં બકાલું તો એટલું મોંઘું નથી કેમકે અમારે મારા હું તો ક્યાં કરું લેવા કે એવું કશું જાતી નથી પણ મારા સાસુ જાય પણ એ ઘરા આવીને બધી વાત કરે કે ભૂમ્યા છે આ બ કલાો આટલો ભાવ હતો બેથી પેલા જ ગયા તા તો એ સોના ચાર કિલો ટમેટા લેવા ત અમે બધું એક સાંભળું જ લઈ લે કે એવું નહી કે ટક એક ટક જોતું હોય તો આપડે લેવા જઈએ બાકી અમારે તો બધું ભેગું જ આવે બકાલ આઠ દિવસ ન અને બધાને અમારે તો ખાવાના છે ને એટલા ઓલા હોય ને કે બધાને અલગ અલગ મારા દેર છે ને કોઈ પ્રકારના કઠોળ ભાવે જ નહી તો સવારના કન્ફ્યુઝ હતા કે જેનું શાક કરવું તો એને કોઈ મગ ના ભાવે કોઈ કઠોળ ના ભાવે તો આપને એમ તાળ દૂધીને અમને એવું ભાવે પણ એને ના ભાવે પણ આપડે પછી એના માટે અલગ શાક કરવું જ પડે અને મારું જોવા જાય ને તો મને તો બધા જ પ્રકારના શાક ભાવે એવું નહી કે કારેલા કડવા હોય તો ન ભાવે ટોટલી ખાટું મીઠું ગયડું તીખું મોરું આપ બધું જ પ્રકારનું ભાવ મને તમે હળદર મીઠાળું શાક દઈ દું ને તો પણ ચાલે જોકે હું તો રસોઈ ઓછી બનાવું છું મારા સાસુ જ વધારે બનાવે હું હજી સુધી મને એને પૂરેપૂરી કોઈ રસોઈ મને કરવા દીધી જ નથી એવું કહીએ ને તો પણ ચાલે એટલે મને રસોઈનો એટલો બધો અંદાજ નથી પણ મને ખાવાનો બ શોખ છે કે અમે અઠવાડ વીકમાં તો બે ત્રણ વાર એવું ચાલો આજે ઘરે બનાવે ક્યારેક એવું હોય ઘરે બનાશે કે પાકભાજી છે કે એવું બધું મોમોસ છે અને મંચુરિયન છે કે એવું બધું એવું પ્રકારનો એક લોટ આવે છે રેડીમેટ એમાં ટોટલી તમે કોબી છે જેણા જેણા બટ ટેક છે મોરચા આ છે અ ડુંગળી છે એ બધું નાખીને તમે બનાવી શકો મંચુરિયન બહુ મસ્ત બને ના ના છોકરાઓ પણ ખાઈ શકે નો તીખું પણ જરાય હોય એટલે એવું બધું મેં ઘરે અલગ અલગ બનાવ હોય પણ મોસ્ટલી તો અરે બાર જે મારા હસબન્ડ ને નને ને એ લોકો ને ટ્રાવેલિંગ નું છે એટલે અમે વેધા ઘેટા ત્રણ જણા હોય ઘરે એટલે એમ થાય કે ત્રણ જણા તો શું રાંધું એમ કે ચાલો બાર વાૈયા જઈ એમ પેલા અમાર લોકો ત્રણ ટકા ફરતું ફરતું હોય અને અમારા ઘરમાં તમારે મોર્નિંગમાં કોઈને બ્રેકફાસ્ટ કરવાની ટેવ નથી. હ એક મારે જ છે ટેવ અને જોકે મારે છે ને દવા ચાલુ છે એટલે મારે થોડું ઘણું તો ખાવું જ પડે એમ કે વરી આમ વીકનેસ આવી જાય એટલે બે બટકા તો બે બટકા ઉભા ઊભા પ્લેટફોર્મ પર નાસ્તો કર લઉ બાકી તો બપોરે તો અમારે દાળ ભાત શાક હોય પણ રેગ્યુલર દાળ ભાત શાક નો હોય. અમુક ના ઘર મા રેગ્યુલર દાર ભાત શાક હોય મારી એક ફ્રેન્ડ છેને ઘરે ડેલી દાળ ભાત શાક હોય શાક ફરતા ફરતા હોય અમારે એવું નહીં શાક ખીચડી શાક દાળ ભાત શાક શાક રોટલા શાક રોટલી સંભારા એવું બધું જોયું અમારે અથાણાને એવું બધું અને રાત્રે તો ક્યારેક ડુંગળી નું હોય બટેકા નું હોય ગુવાર નું હોય અમાર આયકાશ રોટલા ચોડીને ખાય પણ મારા મમ્મી ને અહીંયા એવું નઈ કે ગુવાર ના શાક હારે આપડે રોટલો ખાય એમ ઈ લોકો લોકોને એવું લાગે કે એની સાથે રોટલો કેમ ભડે પણ તમે એ ખાવ તો તમને ટેસ્ટ આમ અલગ જ લાગે. અને અમે તો મોસ એટલી વધારે ચૂલે જ રસ કરતા હોઈએ છીએ અને ચૂલા નું ખાવું તો બહુ જ બેસ્ટ હોય છે કે તમે એનું ખાવ ને ચૂલાનું રાંધેલું તો એ તમને મીઠું લાગે કે એ અને ખાવાનું પણ ભાવે પાક કી ગયું પણ એટલું મસ્ત હોય ઘણા લોકો કે છે અમને આજુબાજુ વાળા કે તમે બહુ બહાર નુ ખાવ તમને નુકસાન કરે પણ હવે નુકસાનએ કરે આપડે સમજી હમજી છી પણ હવે આપડણે કઈ ને કે જીભને આપણે રોકી નથી શકાતી. તમે શું કયો છો?
હા તમે આટલું બધું કીધું તો હવે હું પણ કઉ એમાં તમે ખાવા પીવાની વાત કરી તો અમારે પણ એવું જ છે ઘરમાં અમે જેટલા લોકો છીએ બધાના અલગ અલગ રાગ હોય જેમ કે સવારે ઉઠીએ તો જો રાત નુ કશું પડ્યું હોય તો ચા ભેગું ખાઈ લઈએ ને તર ઉઠીએ એટલે આપડે નાસ્તા નું અલગ હોય બનાવવાનું હોય. એક બાજુ માર ટિફિન હોય મારા હસબન્ડ નું એટલે શું કે આપણે રસોઈ ની પણ તૈયારી હોય હમણાં તો બે ત્રણ દિવસ થી વળી કઈક કઈક અલગ ટેસ્ટ ખાવાની ઈચ્છા થાય તો હું જ મમ્મી ને કઉ કે લાવોને મમ્મી હું બનાવું તેમ પણ છોકરું નાનું હોય ને એટલે શું ડિસ્ટર્બ વધારે કરે. એમ કે અમારા સાસુ રસોઈ કરતા હોય ને તો એને બહુ પરેશાની ના આમ આવે. પણ આપણને વધારે આવે. કેમ કે શું આપડે મમ્મી ની હારે કઈક આ જોઈ પેલું જોય જેમ જેમ બાળક મોટું થાય છે ને એમ જીદ કરે વધારે જેમ કે હમણાં એ ભૂગળા ખાધી તી મારી છોકરી તો મમ્મી જ આપે બા આપે નહી મમ્મી જ આપે. ગમે તે કામ છોડી છાડી ને એની પાછળ જ આપડે પડવું પડે ભલે ને તમ ગેસ ચાલુ કરીને વઘાર ચાલુ કર્યો હોય શાક નો તો ઈ મૂકી દેવું પડે. તમારે બધું છોડી ને ઈ કે ને એમ કરો એની સાથે બેસો ઈ કે મમ્મી બેસી જાવ બેસી જાવું. પડે તેવી પરિસ્થિતિઓ હોય. તો ઘણી વખત એવું થાતું હોય કામ આપડા છે ને ઢોળાય જાય એમ આપડે જેમ વિચાર્યું હોય ને એવી રીતે કામ થાતાં નથી હોતા. કોશિશ કરતા હોય કે સમયસર પતે ઓલું શું કે રોજ મમ્મી રસોઈ કરતા હોય ને તો પેલી રમતી હોય ને છોકરી મારી તો ત્યારે હું સવારનું કામ પતાય દઉં ભેગું ભેગું સાથે સાથે જે મારા ઘરવાળા ઓફિસ ના ગયા હોય ત્યાં સાડા દસ અગિયાર માર કચરા પોતા બધું પતી ગયું હોય કામ અગિયાર વાગતા કપડાં દોરીએ પડી ગયા હોય. પણ બાળક નાનું હોય ને એના લીધે ડિસ્ટર્બ વધારે કરે એમ હજુ તો જેમ જેમ સ્કૂલ જવાનું શરૂ થશે તો જવાબદારીઓ ઓર વધશે. એને ભણાવવાનું એની પાસે ફોલોઅપ લેવાનું શું કરે છે કેટલું ભણાવ્યું છે. ઘરે પણ થોડું એને શીખવવું પડશે. મતલબ એમ એમ કહી શકાય કે આમ જવાબદારી એટલી વધી જાય ને કે આપણને પછી આપણા માટે સમય ના જડે. તમે જેમ ખાવાની વાત કરી તો એ અમારે પણ એવું થાય મારી છોકરી નાની તો જો એનું આખું મોરું હળદર મીઠું ધાણા જીરા વાળું અલગ વસ્ત બને જેમ અત્યારે જો ભાજી બનાવી તાંજરિયાની તો અલગ બનાવી એના માટે મોડી કાઢી લીધી અમારી થોડી તીખી કરી. હવે બટેકાનું શાક મમ્મી એ હમણાં એના માટે બનાવ્યું જમાડવા બેઠા એને જે ખાવું હોય ને એજ વસ્તુ એના માટે અમારે બનાવીને દેવી પડે કાલે સાંજે પણ મને કે મમ્મી મને મેંગી ખાવી છે મેંગી ખાવી છે. એને મેગી ના આવડે તો મેંગી કે એને અલગ અલગ ભાષા ના શબ્દ પ્રયોગ કરતી હોય. પછી કે મને બિસ્કીટ ખાવું છે બિસ્કીટ ના કે પણ પીટી કે પીટી આપો પીટી આપો. એટલે એનો મતલબ બિસ્કીટ જોઈએ છે વાટકો ના આવડે બોલતા. તો એ કઈક અજીબત શબ્દ બોલે ખબર નહીં શું પણ એમ કઈક મતલબ એવી એવી વસ્તુઓ છે ને કે આમ આમ વાત કરીને તો ઓછી પડે એમ આપણી પાસે સમય ની એમકે. પાબંદ બની જાય તો એમાં આગળ તમારું શું માનવું છે?
હા, તમે કીધું એમ આપડું બાળક હોય એટલે એની પાછળ ટાઈમ વેસ્ટ બહુ જાય. આપડા કામ ધાયરા ન થાય ટાઈમ તરફ તો કામ જોકે થાય જ નહી. પણ અમારે કોઈ બેબી નથી એટલે અમારે છે નય. પણ ક્યારેક અમારે અહીંયા આજુબાજુમાં પાડોશ માં એવું છે કે સવાર પડે ને એકબીજાના ઘરે ચા પીવા જા. એટલે મારા સાસુ બધા ના ઘરે ચા પીવા જાય પણ હું તો મારા કામ માં વ્યસ્ત હોય આ ટાઈમ એ એવું બની શકે કે કામ ટાણે ના થાય. આજની જ વાત છે અમારા બાજુ વાળા સાથે મારા સાસુ ને એ લોકો ગયા છે. તો અમારે જમવાનું થોડુંક લેટ થશે નકોર અમે સાડા બાર પોણે થાય એટલે અમે જમીને સૌ સૌ ના ઠેકાળે પડી જઈએ પાણીનો વારો હોય. તો લેટ થાય કે પાણી ની રાહ જોવી ને પાણી આવે નહી ત્યાં સુધી આપને અંદરથી પણ સક ન થાય કે. પાણી આવે પાણી આવે એમ. બાકી નકર તો અમે બપર પછી તો સાવ નવરા જોએ એવું કયો ને તો પણ ચાલે. કે કાઈ એટલે કઈ કામ જ ના હોય. બાકી તમે જમવાનું કયો છો એ તો હું. હ સો ટકા તમારી સાથે‌. રાખું છું કે ના તમે કયો છો એ બધી વાત સાચી છે અને બાળકની પાછળ આપડે ટાઈમ વેસ્ટ એટલો વયો જાય ત હું જોત તી હોવ છું અમારી આજુબાજુમાંને ઘણા એવા ઘર હોય. કે ના બાળકને તમે પૂરેપૂરો સાથ આપે એવું નય કે અ પડીકા અને ઓલું ને ઓલું દઈ ને બાળકને મૂકી દે કે એની રીતે ખાઈ લેશે એની સિથ એની રીતે રમશે અમુક ના તમે બાળક જોહો ને તો પણ એવા ગંદાને એવા ભહરા હોય કે ના એની માય ક્યાં ઉડતી હોય ને બાળક ક્યાં ઉડતું હોય બાળક પાછળ ટાઈમ ન આપે તમે બાળકને પૂરેપૂરો ટાઈમ આપશો તો તેનામાં સંસ્કાર ને બધા લક્ષણ ને બધું સારું આવશે ને તમે સારું ખવડાવશો તો પેલેથીને જ એને તમે એવી ટેવ પાડો કે ના તમે ઘરે જ બધું એવું ટેસ્ટદાર તમે બનાયી ને ને એવું ખવડાવો તો એ બહાર ખાવાની જીદ કરવાનું જ નથી પણ તમે જો બચપન થીને જને બહાર નું તમે ખવડાવશો મારો નણંદ જ છે એની છોકરીને સાવ છ મહિનાની હતી ને ત્યારથી ન જો એને ચોકલેટ એટલી ખવડાવતા એ લોકો પણ આગળના એ કોઈ દાંત જ નથી હજી ત્રણ વરષ નીયે નથી એને આગળને કોઈ દાંત જ નથી તમે એમ ક્યો તો એ ચાલે એટલે એની અમુક પેરેન્ટ્સ એવા છે કે તમે બાળકની જીદ પૂરી કરો ને તો પછી કાલ સવારે પાંચ માણાહ વચારે પણ તમારે નીચું જોવા જેવું થઈ જાય અ ક્યારેક શીખવાડવું પડે બાળકને એવું નથી પણ બાળકને તમે બધું ખાતા પણ શીખ ખાડું જોઈએ કે નય આ બધું શાક છે ખી ચીડી છે અમુક ભાજી છે એવું નથી કે તમે બાળકને બહાર ના ખવડાવો લઈ જવાય બાળકને બાર ખવડાવવા પણ લઈ જવાય પણ એની બધી જીદ તમે પૂરી કરો એ અ પોસિબલ નથી એમ બાકી તો તમે જેમ કીધું એ બધું હું અ સમજી શકું છું કે બાળક હોય એટલે એની પાછળ આપડે ટાઈમ વેસ્ટ થાય કે આપડા બધા કામ અ ટાઈમ સર પૂરા ના થાય આપડે ધાયરું એ કામ તો કોઈ દી થાય જ નય અને બારગામ જાવું હોય બાળક ક અને રેડી કરવું આપડે રેડી થાવું ઘરના કામ પૂરા કરવા
સાચી વાત છે તમારી અને મને લાગે છે કે આ બધી ઘર સંસારની ઝંઝટતો જીવીએ ત્યાં સુધી લગભગ બધાએ આમાં પડતા જ હોય છે અને કઈક કઈક આવી પરેશાનીઓ ઊભી જ હોય છે. તો ચાલો ફરી પાછા મળ
અને તમારા સાથે વાત કરશું કઈક નવી નવી આવી વિષયની આપણે કરશું અને તમારો ખુબ ખુબ આભાર
હા તમારો પણ ખુબ ખુબ આભાર